નમસ્કાર કેમ છો
બસ શાંતિ તમે મજામાં
બસ મજામાં કેવું ચાલે જીવનમાં
બસ જીવનમાં શાંતિ છે બોલો તમારે કેવું છે
સવારે હું મારી સ્કૂલમાં ગયેલો હતો પહેલાં તો મારે થોડુંક કામ હતું એટલે
અચ્છા
ઓ જીવા સ્કૂલમાં એન્ટર થયા એટલે પહેલાં તો આપણે દસ બાર વરસ પાછળ જતા રએ એવું લાગે આપણને
ઓહો
કારણ કે સ્કૂલમાં જેવો એન્ટર થએ એટલે આપણને સ્કૂલના ટાઈમની યાદો આપણને આપણા મગજમાં તાજી થઈ જાય છે.
હા એ તો હવે થવાની. છે.
આ બાબતે તમારું શું કેવું છે
કેમ કે આમાં અમે કહેવા માંગીશું કે સ્કૂલ લાઈફ છે ને એ આપણા જીવનની બેસ્ટ લાઈફ કહેવામાં આવે છે કારણ કે એ જે સમયગાળો હોય છે સ્કૂલ લાઈફનો ત્યાંથી તમને બ શીખવા મળે છે ધોરણ એક થી તમે જ્યાં સુધી ભણો ત્યાં સુધી તમને રમતા ખાતા પીતા બોલતા ચાલતા એ બધું ટોટલી સ્કૂલમાં શીખવા મળે છે લોકોને જોઈ જોઈને. એટલે સ્કૂલ લાઈફ અને બધા મિત્રો સાથે આખો દિવસ રમવાનું ભણવાનું એ બધી મેમરીઝ કઈ અલગ હતી.
સૌ ટકા સૌ ટકા તમે જયારે જેવા આપણે સ્કૂલની અંદર જ્યારે આપડે દાખલ કરતાં હતા. તો સૌથી પહેલા તમે વાત કરું કે નાનપણના સમયની આપણે જયારે સ્કૂલની અંદર જયારે આપણે પેલા બધા નાના હતા ચાર પાંચ વર્ષના ત્યારે આપણે પેલા સ્કૂલમાં આપણને જોવું નહી. નિગમ તો લાભવાને
હા
પછી ધીમે ધીમે આપણે સ્કૂલમાં જતા થયા આપણા મિત્રો બનતા થયા પછી આપણને એવું લાગે કે જાણે જેમ કે સ્કૂલમાં આપણને રજા પડે ને તો બી આપણને આપણા મિત્રો વગર નહી થ સાચી વાત કેવી
સાચી વાત કારણ કે જે મિત્રો સ્કૂલમાં બની છે ને તે મિત્રો અલગ જ હોય છે.
ને આપણા સ્કૂલના જૂના શિક્ષકો બી આપણા આપણને યાદ કરે.
હા તેનું મુખ્ય કારણ છે કે એમને એમના એક્સપિરિયન્સમાં હર વખતે એવા સ્ટુડન્ટ મલતા નથી
સો ટકા બિલકુલ બિલકુલ સાચી વાત કીધી તમે અને હ તમારી વાત કરો કે તમે જ્યારે સ્કૂલમાં રહ્યા ત્યારે તમારું સ્કૂલનું જીવન કેવું હતું.
અમે જયારે સ્કૂલમાં જયારે સ્ટાર્ટિંગ કેજી જુનિયર કેજી ત્યારે સ્ટાર્ટિંગ તો કેવું હતું કે પહેલી વસ્તુ કે આટલી નાની ઉંમરમાં સ્કૂલ જવાનું ગમતું નતું તો બી ઘરે થી જબરજસ્તી મોકલવામાં આવતા. ત્યારે કેમ કઈ જણ નથી પહેલી વસ્તુ અને ત્યારે ભલે નાટક કરતા અને જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ મિત્રો બનતા ગયા સ્કૂલમાં અને જેમ જેમ સમજણ પતી ગઈ અને જયારે મેં બારમું પૂરું કર્યું ત્યારે એમ થતું હતું કે હજી આ સ્કૂલ લાઈફ ચાલત તો બહુ સારું લાગત
બિલકુલ સો ટકા તમે બહુ એકદમ આમ મારે દિલની વાત કીધી કે તમે જે આપણે જ્યારે સ્કૂલમાં એન્ટર થઈને આપણને અલગ જ આપણને અનુભવ થાય ને જ્યારે તમે વાત કરી કે સ્કૂલમાં પણ જવાનું ગમતું નહીં હતું ને અમુક ટાઈમ એવું બી થતું હતું કે સ્કૂલમાં પણનો ભણવાનો કંટાળ આવે એમાં પણ જ્યારે એમાં પણ જ્યારે રજાની નોટિસ આવે ત્યારે આપણને એવું થાય કે આમ કોઈ સ્કૂલમાં નોટિસ સુચના‌ આવે કે આવતીકાલે શાળામાં રજા રહેશે. આવું સાંભળીને તમને જ્યારે આમ જે આનંદ આવે કે આમ જાણે આમ આપણે આખી દુનિયા જીતી ગયા હોય એવું લાગે આપને
હા એનું મુખ્ય કારણ કે તમારે રોજ સ્કૂલે જવાનું અને વચ્ચે આવી એ વચ્ચે થી અચાનક આવી તમને રજા મળી જાય એટલે એ ખુશી જ કઈ અલગ હોય છે કારણ કે આટલા બધા રોજ જવાનું જ હોય ભણવામાં કંટાળો આવે કેમ કે આખો દિવસ ભણાય ભણાય કર મિત્રો સાથે ચર્ચા થતી હોય એટલે વચ્ચે એક દિવસનો રજા આવી જાય એટલે ખુશી છે
સાચી વાતલે મને તો કેવું હતું ખબર તમને મારી વાત કરું ને તો અમારે ધોરણ એક થી પાંચ સુધી મોર્નિંગ સ્કૂલ હતી સવારની
બરાબર
એટલે અગિયાર વાગે મોસ્ટફ ઘરે આવી જઈએ સ્કૂલેથી અને પછી બપોર એક કલાક બે કલાક કોઈને હોવા જોઈએ જ કોઈ ને આરામથી
હા એ તો જરૂરી છે
ફરી જય્યારે છઠ્ઠા સાતમામાં આવ હો ત્યારે બપોરની સ્કૂલથી અગિયાર થી પાંચ હવે એ વખતે કેવું થતું હતયું કે જયારે મોસ્ટ ઓફ તો આખો દિવસ લેક્ચર ચાલતા જ સ્કૂલમાં પીરિયડ તો જય્યારે લગભગ બપોરને એક બે વાગે
હા એનું મુખ્ય કારણ છે કે અમુક ટીચર એટલા ફ્રેન્ડલી હતા કે તમે ખાલી એમ ના પીરિયડમાં એમને અવાજ ના કરો ડિસ્ટર્બ ના કરો બાકી તમે ગેમ રમો સુઈ જાઓ એટલે એ ટીચર બધાને નહી મલી શકતા એ અમુક જ હોય છે અને જે આવી છૂટછાટ આપતા હશે અને તે ટીચર સૌથી પ્રિય હોય છે બધાને
સાચી વાત છે ને આપણા આપણા સ્કૂલ ટાઈમના ટીચર ભલે આપણી આપણા ક્લાસની અંદર લગભગ પચાસ છોકરા હશે પણ પચાસમાંથી આપણા શિક્ષકોને આપણે લગભગ પહેલાં નંબર બરે આપણે એમને યાદ આવીશું કે ભાઈ આ અમારી સ્કૂલનો વિદ્યાર્થી
હા એટલે તેનું મુખ્ય કારણ એજ છે કે તમારી સ્કૂલ લાઈફ દરમિયાન તમે ટીચર સાથે કેવી રીતે રહો છો તમારું બિહેવિયર તમારો સ્વભાવ એ બધું મેઈન વસ્તુ એ નોટિસ કરે છે અને એવા અમુક જ સ્ટુડન્ટ હોય છે જે એમને તમે ભણી ગયા પછી યાદ જ હોય છે બાકી જે રેગ્યુલર એમને નવા સ્ટુડન્ટ આવવાના છે એ બધાને છોડીને અમુક જ સ્ટુડન્ટ જે ભણી ગયા યાદ હોય છે એમને
બિલકુલ શોર્ટ અને અમારી સ્કૂલમાં કેવું થતું કે જ્યારે અમારી સ્કૂલમાં તો દર મહિનામાં એકવાર કોઈ સરસ મગર પ્રોગ્રામ થતો હતો જેમ કે પ્રોગ્રામમાં કેવું હોય કે કોઈ વાર મ્યુઝિકલ ઓર્ક ઓર્કેસ્ટ્રા રાખે કોઈ વખત પછી જેમ કે નાટકનો પ્રોગ્રામ રાખે અને અમારી સ્કૂલ માટે તો એવું હતું એક વખત તો મહાભારત પર પર આખો પ્રોગ્રામ રાખેલો જેમકે મહાભારત પિક્ચર બતાવેલું આખતું તો મહાભારતના વિષય પર જ નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા એવી રાખેલી હતી એટલે એમાંથી સ્કૂલમાં એ બધી મજા કંઈક અગ હતી
હા એટલે કેવું છે કે અમારી સ્કૂલમાં ભી એવું જ ટાઈમ હતો કારણ કે અમારી સ્કૂલમાં છે ને એક તો વનસ્પતિ એટલે આપણે ઉજાણી કરીએ ઉજાણી એટલે રિઝલ્ટ ના દિવસે હો એ દિવસે બધા ખુશી ખુશી આવે ત્યાં નાસ્તો પાણી હોય અને બધા રિઝલ્ટ લઈને જે ખુશ હોય બધા મસ્ત નાસ્તો પાણી કરે એટલે એવા ઘણા પ્રોગ્રામ થતા હોય છે સ્કૂલમાં અમારે રમત ગમતમાં ખેલમાં એવી ઘણી બધી રમત અમારી સ્કૂલમાં આયોજન થાય છે એનું તો એ બધી રમતો આપણને આખા જીવનમાં યાદગાર બની જાય છે અને બીજી સ્કૂલની વાત કરું તો અમારી સ્કૂલમાં દર શનિવારે એક વ્યાયામ નો પ્રિયળ હોય છે એ વ્યાયામ ના પ્રિયરમાં ભલે આળસ આવે પણ બધા મિત્રો હોય એટલે બધા દાવને એ બધા કરવામાં ખૂબ એ આનંદજલક હોય છે અને એ દાવને એ બધી યાદો આપણને જિંદગી ભર સુધી યાદ રહેશે મારું એવું તો માનવું છે
સો ટકાના જ્યારે અમારી સ્કૂલનો વિદાય સમારંભ હતો ખરેખર ધોરણ અમે લોકો મેં એકથી બાર એક જ સ્કૂલમાં ભણેલો જ્યારે બારમાંનો જ્યારે બોર્ડની એક્ઝામ પહેલાં અમારી સ્કૂલમાં રાખે વિદાય સમારંભ ત્યારે વિદાય સમારંભને દિવસે મોસ્ટ તો બધા જ છોકરાઓ છોકરીઓ બધા ભેગા થયેલા અને એવું એવું થયેયું કે બસ ખાલી બાર જ વર્ષ આગળ જ ભણોું મળડ્યું તો અને પછી છેલ્લા તો બધા એટલા બધા રડેલા બધા બો ઘણા બધા બધા બો રડેલા પછી બા જે સ્કૂલની યાદો ઉપર અમે લોકોએ તો આપેલું. પછી અમારા શિક્ષક મિત્રોએ બી અમને કીધેલું કે, તમે બારમાં પછી, તમે કષ્ટ ભી ભણવા જાઓ, તમે કોલેજ કરો, તમે કોઈ બી નોકરી કરો, પણ તમારી આ સ્કૂલને તમે ની ભૂલતા. એવું અમને કીધેલું. એ ટાઈમે જ અમને અંદર જેવું થેયલું કે, ભાઈ, હવે આ બસ આ સ્કૂલ છોડીને બસ જતા રહેવાના. બારમાં પછી, અત્યારે અમુક જ, લગભગ મારા તો મારા તો ઘણા બધા મિત્રો હતા, પણ અમુક જ મિત્રો કોન્ટેક્ટમાં છે. અમુક મિત્રો તો એવા છે કે, એમનો અઠવાડિયામાં એક એકવાર જો ફોન ની આવે, તો એમ થાય કે એમના વગર ચાલે જ ની. એટલે, સ્કૂલના મિત્રો જેવા બની ગીયા
એટલે હા, એટલે આમાં કેવું સે ત્યારે જે બારમા ના સમયે છે, આ સેમ સિચ્યુએશન મારી જોડે છે, કેમ કે બારમાની બોર્ડની એક્ઝામ જેવી પતી છે ને, એટલે જે આપણા ક્લાસમાં જે વિદ્યાર્થીઓ ભણતા હતા ને એ બધા વિખૂટા પડી જાય છે, કેમ કે બધા અમુક અલગ અલગ કોર્સ કરવા જાય, અમુક ધંધા પર બેસી જાય. એટલે, એ આમ લાઈફનો ટર્નિંગ પોઈન્ટ કહેવાય, કારણ કે એ સમય હોય એવો હોય, બારમા ધોરણનો, કે એના પછી આ મિત્રો પચાસ માંથી પાંચ કે દસક તમારી જોડે રેહશે. જે બીજા ચાલીસ છે, એ વિકુટા પડી જશે ને. પછી મળે તો ઠીક, તો કંઈ નઈ.
કેવું થાય કે, અમારી સ્કૂલમાં જે બધી પ્રાર્થનાઓ થતી હતી, એ બધી જ પ્રાર્થનાઓ મેં મારા ફોનમાં રેકોર્ડિંગ. ભલે કોઈક વાર સ્કૂલની યાદ આવી જાય, પણ એકવાર સ્કૂલના સ્કૂલમાં જે પ્રાર્થનાઓ થતી હતી, એ પ્રાર્થનાઓ સાંભળી લઈએ ને, તો એમ થાય કે ફરી પછી, આપણે સ્કૂલમાં આવી ગયા એમ ને સ્કૂલમાં અમારે કે અમારે કેવું કે, દર અઠવાડિયામાં પ્રાર્થના નક્કી જ હોય કે, સોમવારે આ પ્રાર્થના ગાવાની, મંગળવારે આ પ્રાર્થના ગાવાની, બુધવારે કઈક પેલું કહેવાય, ભજન રજૂ કરવાનું. એટલે એ બધું રેકોર્ડિંગ મેં રાખેલું છે. મારા, મારા, મારા
બોઉ સારી વાત કેવાય. અને સ્કૂલની જે યાદગીરી કેવાય, એ ખુબ જ હતી ને. આજે આપણી ટોપિક પર યાદ કર્યો, તો આપની પાસેથી ઘણી બધી વાત તો અમને શીખવા મલી આપનો આ કિંમતી સમય આપવા માટે તમારો ખુબ ખૂબ આભાર.
ખરેખર, તમારી પાસેથી બી ઘણી બધી વસ્તુઓ જાણવા, અને તે એકદમ એમ કહેવાય કે, ફરી પાછા અત્યારે બી એમ થાય કે અત્યારે આપણે સ્કૂલના જીવનમાં પહોંચી ગીયા આપણે. એટલે, તમને તમારી વાત કરીને ખૂબ મજા આવી ને?
ધન્યવાદ.
ધન્યવાદ, ધન્યવાદ.